હા તો.
હા, બસ મજા હો. તમે કેમ છો?
બસ અમે પણ બી મજા મે, સુતા સે.
હા. તે હવે આજે આપણે શું આપણે જે અત્યારે આજકાલ જોઈએ છીએ મોબાઈલ મોબાઈલ વગરની દુનિયા આપડે જોઈએ કે એની કલ્પના કરવા એ મુશ્કેલ છે. હા, તો એ મોબાઈલ અહ
હમ્મ. આપણે મોબાઈલથી ફાયદા પણ બહુ છે.
હા, અને ગેરફાયદા એટલા જ છે ને.
હાચી વાત હે.
એટલ હા. આપણે મોબાઈલ થી આપણેે કેવું જો આપણેે એકબીજા સાથે આ વાત કરી શકી કીએ છીએ. પેલા કે વાત કરવા માટે આપડે કેવું આમ જવું પડતું એસ ટી ડી એ ને આમ તેમ એમ કરીને.
પત્ર પત્રકાર લખી ને મોકલતા. તો પંદર દિવસથી, મહિના દી જેવો પહોંચતો હતો, તો પછે ખબર પડતી. ને હવે તો હાલ ને હાલ તુરત, તમે વિ તમે વિદેશ મે બેઠા હો તો હું તમાને જોઈ હકું તમે શું કરો છો.
હા. વિડીયો કોલ કરીએે એ ટલે કેવું તમે ને હું આપડે બેય એક સા આમ સામસામે દેખાઈ શકી એ, તો આપણને એવું જ ન લાગે કે આપણા પરિવારના સભ્ય જો ક્યાંય બહાર હોય તો આપણને એવું લાગે જ નઇ કે આપડે ક્યાંય દૂર છીએ, આપણને એમ જ થાય અહિયાં જ છે સામે જ છે. રોજ આપણેે એમ સ સાથે વાત કરી શકીએ, તો એ બહુ સારી વાત
તો આ મોબાઈલમાં આપણે ફાયદા બી બહુ છે, ને આપણે કામદાયક છે. ગમે તેની મુશ્કેલીઓ દૂર કરી નાખે, ઘેર બેઠો-બેઠો, બહાર જાવાની
હા. આપડે જો કદાચ આપણે કાંઈક ઈમરજન્સી માં જરૂર પડી, કે ચાલો આપડે કોઈ બીમાર છે, આ છ છે, તે છે તો આપણે ફટાફટ ફોન કરીને આપણે બોલાવી શકીએ તરત જ. એમ્બ્યુલન્સ બોલાવી શકીએ, અને દવા ખાને જલ્દી થી પહોચી શકાય. હા એટલે આપણે મોબાઈલ છે તો આપણે એ બધું કરીશ
ના આપણેે ખરીદી કરવી હોય તો બી આપણે બહાર જવાની આપણે ખરીદી કરવી હોય તો બી બહાર જવાની જરૂર જ નહી બધું ઓનલાઈન ઘેર આયી જાય. તો ફાયદા તો ઘણા છે આપણે મોબાઈલ
અ હ
છોકરોને આપણે ફીસ ભરવી હોય તો ભી ઘેર બેઠા જોઈ ભરી દો.
હા એ છે. બધા બિલ ભરવાના હોય લાાઈટ બિલ હોય. કે પછી ગેસ નું બિલ હોય. કે હા અને આપડે ક્યાંક બાર શોપિંગ કરવા ગીયા હોય, હમ.
ને આપણે શોપિંગ કરવા ગયા હોય, તો આપણે પર્સ ભૂલી શક્યા હોય. તો આપણે જોડે મોબાઈલ હે ને. તો આપણે ગમે તે એની ટેન્શન નય. મોબાઈલથી કરી શકીએ ઓનલાઈન
હા હા એટલે જ ને એટલે હવે એ બો અને પૈસા સાચવવાની ઝંઝટ નઇ ને. આપડે પેલ પેલા કેવું હતું કે ક્યાંય જાતા હોય. હ પેલા આપડે કેવું બધે ક્યાંય જતા
હા
હ અને આપડે બહાર જતા તા તો કેવું કરતા હતા કે આપડે પૈસા ને ભેગા લઈ જવા પડતાતા, એને સાચવવા પડતાતા. તો હવે આપણે હમ એટલે હવે આપડે ખાલી મોબાઈલ હોય આપડી જોડે, તો આપડે પૈસાને પર્સ ને કઈ લેવાની જરૂર જ નથી જ પડતી ને? ખાલી મોબાઈલને જ એક રાખવાનો આવે છે. અને એમાંથી જ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ.
પણ છે, કે આપણે ગમે તે ગરમે કામ કરતા હોય. ને આપણે મગજ મે ગમે તેનું ટેન્શન હોય તો મોબાઈલમેં સોંગ લગાવો તો સાંભળોતો ઓબી તમારો ટેન્શન દૂર જતો રે. ગમે તે વસ્તુ નહીં આવતી હોય, તોમાં યુટ્યુબ ઉપર ઉપ યુટ્યુબ ઉપર તમે જોઓ તો બધી તમે શીખવાડી દે.
હા એ છે, પછી આપણને હ રેસીપી જો. રેસીપી આપડે જોઈએ. તો આપણને ન આવડતી હોય. ઘણી વખત કોઈ સબ્જી આપણને નવું બનાવવું હોય? કે કોઈ નવુ એવુ ડીશ બનાવી હોય. તો આપણે શું કરીએ કે એના ઉપર આપણે યુટ્યુબ ઉપર નાખીએ તો તરત જ આવી જાયને. આપણને એ બનાવી દઈએ તો એ બહ
ને આપડે દરેક ના કેને બી ઘેર જવું હોય, તો આપણે રસ્તો ખબર ના હોય તો આપણે મેપ ચાલુ કરો તો બી બતાઇ દે. મોબાઈલ ન તો આપણે ઘેર બધા ઘણા બધા ફાયદા છે. આપણ લાભદાયક છે. આપણે માટે ને આપડ નુકસાન ભી છે, ભાઈ મોબાઈલ થી નુકસાન ભાઈ કેમ કે વાર વાર ઘણી વાર આપણે દેખતા હોય. તો આપણે આપણે ચલો કે ચાલ કે આપણે દસ-પંદર મિનિટ મોબાઈલ દેખીએ. તો મોબાઈલ દેખવા મળીએ એને તો આપ બે કલાક ત્રણ કલાક જાય તો ખબર જ ના આપડે રીલ જોતા જોતા આપણે. તો આપણી આ દુ
હા એટલે આપડો ટાઈમ નો બો ટાઈમ હમ ના અને હા અને ટાઈમ કેટલો બધો જય, વેસ્ટ થઈ જાય. આપડો પછી પાછ બાકીના બધા કામ રહી જાય, પછી આંખોમાં નંબર ચસ્
હાચી વાત હે. મોબાઈલથી આપણે નુકસાન બી છે. આપડે ગેર આપણા ફાયદા પણ છે.
અને જો બાળકોને અત્યારે આપણે જોઈએ છીએ કે તમે જુઓ તો બધા મેં હમણાં એજ જોય ફંક્શનમાં. ફંક્શનમાં એજ જોયું કે બાળકો કેવું કરે કે એને મોબાઈલ જોતો હોય બસ એની મમ્મીઓ એને મોબાઈલ આપે દે એલે એ જોયા કરે એટલે તો એ શાંતિથી બેસે.
ને કે રો મોબાઈલ દે તો એ રોવે તો જો મોબાઈલ જોવાય તો એ એટલી બધી ખબર ને તો આપણા છોકરો બગડે છે.
બગડે છે. આ પછી એને મૂળ તો શું થાય કે એક તો આંખો જ પેલા તો ખરાબ થાય. અને તમારા કાન પણ જો સાંભળી સાંભળીને કાનમાં પણ બેરાસ આવે. અને માથાનો પણ એ દુખાવો
આપે છોકરો છું આપણી વાત આપણે એક કલાક ભરીએ ફોન ઉપર ગમે તેની વાત કરીએ તો આપ આપણે માથું ના દુખાય મગજ ના દુખાય આપણે? કેવું થાય કે હવે હવે મૂકી દે તો સારું હવે મૂકી દે તો એવું ના થાય આપે તો છોકરો ના થાય છોક ઇન્ટરેસ્ટ આવી જાય પેલી ગેમ રમે છે ને અંદર, છોકરું તો એવું જ છે ભલે તમે જમવાનું નહીં જમે બી નહીં જમા નું બી ભૂલી જાય.
બસ એજ એટલે એને લીધે એને શરીર જમે નહી એટલે શરીર નહી નુકસાન થાય અને વળી પાછું એમાં જો સારું ખરાબ બધું જ આવતું હોય છે. તો ઘણી વખત આ ટીનેજર હોય એ લોકો ને એની ખરાબ વસ
પ પ પબજી પબજી ગેમ ખેલે છે. તો કેટલા બરબાદ કરે છે બધા. હ તો બરબાદીનો ગેમ છે કેટલે પબજી ગેમ મને નામ લે તો મને બધું બીક લાગે પબજી ગેમથી તો.
હા એ એજ તો કઉ છું કે છોકરાઓ સુસાઈડ કરી લે છે. હા અને એટલે એ બધું થોડુંક ગેમ પાછળ
જાય છોકરા પછી પબજી ગેમ રમવા મળે ને તો આપણે મમ્મીના દાગીના હોય પૈસા હોવે સુરાઈને લઈને જાય તો એ ખબર ના પડે આપણે બરબાદ કરી દે. તો મોબાઈલથી આપણે ફાયદા પણ છે નુકસાન ભી છે.
હમ પણ હવે તો જો સરકાર એના માટે પગલા ફરેલા જ છે ને એટલે નથી રમવાની ગેમ ને એવું બધું અમુક લિમિટ આવી ગઈ છે.
એટલે હવે થોડુંક એ બાબતમાં હવે તો આપણે પેરેન્ટ્સ પણ જાગૃત થઈ ગયા છે. કે છોકરાઓ શું કરે છે એલે આપડે એને ધ્યાન આપવું પડે કે ભાઈ તમારે આટલી જ વાર મોબાઈલને વાપરવાનો છે. પણ જો એમાં સારું જોવે અને સારા એમ કે ચાલો ભણવા માટેનું કઈ જોતા હોય તો બહુ સારું છે મો મોબાઈલમાં આપણને એને જે વસ્તુની જરૂર હોય ભણવામાં તો એ વસ્તુનું એમાં સર્ચ કરે એટલે એ બધી જ વસ્તુ એને સરસ થી મળી રહે. તો એ બહુ સારું છે કે આપડે પુસ્તકો અને એવું બધું શોધવા જવું પડતું પેલા હવે એ કઈ શોધવા ના જવું પડે સોધવા મોબાઈલમાં બધું સર્ચ કરે
તો આવી જ જાય નોબલમાં આવી જ જાય તો એ એના લેસનના માટે કરે તો અને મોબાઈલ પછી આલવું જ પડે આપણ લોકોને તો આપણે કામ કરતા હોઈએ લેસન માટે એને મોબાઈલ દઈએ તો લેસન તો ખબર કરે કે નહીં કે રીલ રીલ જોવા મળે ને પડે છે.
હા, એજ એજ ને પણ આમ જો આપણેે જઈએ તો તો આપડે ક્યાંક
સારું ભી આવે અને ખોટું પણ ભી આવે છે.
આપણેે પણ જો ક્યાંય ફરવા ગયા હોય કે કોઈ ફંક્શનમાં ગયા હોય તો આપણે કેવા ફોટા પાડીએ. સેલ્ફી પાડીએ તો એ એક સારું છે કે આપણને યાદી રએ. હા જો મોબાઈલ છે. તો આપણે ફટ દઈને આપણેે આવા ફોટા પાડી લઈએ છીએ. પેલા એવું આપડે ફોટા પાડવા માટે કેમેરો જોતો.
મ મહીના થી મુકલી આપણે ને મોબાઈલ મે તો આપણે તુરંત તુરંત જોવા મળે છેલો કે આપણે ફોટો પાડી મુકે ને કેવી તૈયાર થઈ છે.
અને એને આપડે. સેવ કરી લીધો હોય તો આપણે એ કેવી યાદી રે આપણે ઘણા વખત વર્ષો પછી આપણે પાછું. જોઈએ તો આપને યાદ રહી કે યાદ આવી જાય કે હા. આપણે આ ફંક્શનનો છે કે આ આપણે આ. એ જગ્યાએ ગ્યાતા એના બધા ફોટા છે.
તે યાદગાર માટે.
હા. અને મોબાઈલ છે એનાથી જો આ બધી રીલ્સ ને એવું બધું ઉતારીને ઘણા લોકો
ભગવાન ના આપણે દર્શન કરવા હોય તો બી આપણે દર્શન કરાવ હો યુટ્યુબ ઉપર સર્ચ કરે તો. ઓ બી સારું કહેવાય. ગમે તેમ આપણે આપણે ડોવા માણસ હોવે નહી હેરતા હે. તો આપણે મોબાઈલથી સર્ચ મારે તો આપણે ઘર બેઠા દર્શન કરાવી દેએ મોબાઈલ ઉપર
હા એ તો છે જ એટલે જ ને અને. તે મોબાઈલથી જો એનો સારી રીતે ઉપયોગ એવી રીતે. કરતા હોય ઘણા લોકો તો એનાથી પૈસાએ કમાવી શકાય છે. અ તો એમ.
મોબાઈલમે ભજન સાંભળે છે.
હા હમ.
ભજન ભી લે લગે તો ભજન આવે. ગુજરાતી સોંગ કહી તો ગુજરાતી મારવાડી કહે તો મારવાડી. બધું આવે છે ને તો મોબાઈલથી આપણે બધા ફાયદા પણ છે વધારે આપણા માટે ને નુકસાન પણ છે. કામ કામ જેટલો આપણેે વાપરીયએને તો સારું કેવાય. ને આપણે વાત વાના જાતનો આપણે યુઝ કરીએ ને તો આપણે નુકસાન થાય.
હા એટલે એ આપણા ઉપર છે કે આપણે મોબાઈલ નો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો જો આપડે આમ આમ. સમજી વિચારીને કરીએ તો એ આપણા માટે ફાયદાકારક. છે પણ જો તમે નો ગમે તેમ ઉપયોગ કરો કે હા એમાં કઈ ધ્યાન ના રાખો તો આપણને ગેરફાયદો થાય છે. એટલે આ મોબાઈલ છે એ તો આ ખુબ જરૂરી છે આજના જમાનામાં એટલે ક્યાંય આપણે રસ્ એકલા જોતા હોય તો આપ આપને હવે બીક નથી લાગતી કેમકે મોબાઈલ હોય આપણી પાસે એટલે કે હાલો કોલ કરીને કહીને પણ આપણે કાંઈ કહી શકીએ અને એમ અ
કરવા નહી પણ ગમ્યું પણ છે શીખવા બી મળ્યું છે ચલો પછી કરીએ
આ ભલે ભલે.